હલો મજામાં
બસ એકદમ મજામાં તમે
હું પણ મજામાં છું શું ચાલે છે બાકી તમારે
બસ કઈ નહી આરહીયા તમે સંભળાવો શું છો તમે કેવું કેવુંવેકેશન તમારું
વેકેશન સરસ હ હું વિચારતી હતી મારે કપડા લેવાતા તો લેડીસ વર માટે કયા સારા છે અત્યારે તમને ખબર છે
હા અત્યારે તો બને ત્યાં સુધી અત્યારે તો કોટ કોડ સેટની ફેશન છે અત્યારે
હા કોડ શેટ ને હું જોયા તા તો ખરા બજારમાં પણ હું મેં કીધું તમારી પાસેથી થોડીક સલાહ લઈ લો.
હા ના ના જો અત્યારે તો કોડ સેટની ફેશન છે બીજું અત્યારે કોટનની કુર્તીઓ ચિકન ની કુર્તીઓ છે કે જે પહેરી શકાય આપણે ગરમીમાં લુ સામે ગરમી સામે રાહત પહેરી શકાય એવી કોટનની કુર્તીઓ નીકળી છે અત્યારે શોર્ટ કુર્તીઓ. જીન્સ ઉપર પે પહેરી શકાય કેપરી ઉપર પહેર પેરી શકાય શોર્ટ કુર્તી નીકળી છે ને એ અત્યારે બો હાલે છે.
હા.
એ લેવાય.
તમને શું ગમે ફેરવું અત્યારે લેડીઝ વેરમાં.
લેડીસ વેરમાં એમ તો રેડીમેડ ડ્રેસ ને એવું પણ મને ગમે પહેરવું. પણ જોય તો અત્યારે હેવીમાં તો મજા નથી આવતી કોટન મટીરિયલ હોય ને આમ હળવું હળવું હોય તો અત્યારે મજા આવે ઉનાળાનું.
હા ના ના સાચી વાત છે પણ અત્યારે તમે જોવ ગરમી માં તો અત્યારે આપને એમ થાય નાઈટ ડ્રેસ પહેરીને એજ સવ સારામાં સારું છે કોઈ જાતના આપણને લેડીઝ કપડાં ગમતા નથી ગરમી પહેરવા અને કોટન ના જ કપડા ગર ગરમીમાં. અ પેરીને તો રાહત પ્રેસ બાકી તો ઓલા જુઓ તમે આ સિન્થેટિક કપડાં પહેરો કે કોઈ પોલિસ્ટર ના કપડાં પહેરો જોરજટ નું કાપડ વાળા કપડાં લેયો તમે. એમાં તમારો પસીનો શરીર નો આમ ચુસાશે જ નહી અને કોટન ના પરસ તમારું કપડું એકદમ વ્યવસ આપને ગમશેવું કે ના ભઈ અત્યારે સૌથી સૌથી લેડીઝ બેસ્ટમાં બેસ્ટ હોય ને તો લેગીસ કુર્તી અને કોડ સેટ નાઈટ ડ્રેસ ત્રણ જ વસ્તુ પેરવા જેવું છે આ ઉનાળામાં
એ તો તમે એકદમ ખરું કીધું બીજા જો આપણેે કાપડ મટીરિયલમાં જોઈ કે આ તમે કીધું સિન્થેટિક કિયો કે બીજા કોઈ પણ રેશમી કિયો કે જે કિયો એ સા સાટીન માં એમાં. આપણે કપડાં છે ને આપડે શરીર સાથે ચોટી જાય આપડે જે ગરમી થાય ને એટલે. અને કોટનમાં તો એ આપડો પરસેવ પણ શોષી લઈ અને આપણને મજા આવે પહેરવામાં પણ.
હા એજ ને અને અત્યારે લડીસ બને તો તમે નવું ફેશન અત્યારે કઈ નીકળી છે કપડાની તમે જેટલી જોવ એટલી ઓછી છે અલગ અલગ વેરાયટી રોજને રોજ કંક ને કંક નવું ડિઝાઇન થતું જોઈ નવું ને નવું કંક ને કંક બહાર પડતું જોય કુર્તી બહાર પડશે કા ટોપ બહાર પડશે કા હાલફ સ્લીપ ણુ ટોપ પડશે કા હાફ ટોપ ની કુર્તી પેન્ટ પડશે કેપરી પડશે ચડ્ડા પડશે તો બ્રાઉઝર પડશે કેટલી જાતની વેરાઈટી નીકળી છે અત્યારે તો શહેરમાં
એ તો તમ સાચું કીધું આપડે જો લેડીસ વર ની દુકાન માં જઈએે ને એટલે આપડે પોતે કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી શું લેવું.
હા સો વાત ન વાત છે સારું જ લાગે છે સાવ સાચી વાત કરી આ લેવું પેલું લેવું કેટલું લેવાય ને લઈને ત્રણ આવી એવું થઈ જાય છે.
અલગ-અલગ વેરાયટી અત્યારે થઈ ગઈ છે બધી કોડ સેટમાં કયો ડ્રેસમાં કયો ટુ પીસ કયો થ્રી પીસ કયો. વન પીસ કયો જે જવો એ અલગ-અલગ. અલગ-અલગ વેરાયટી
અ અને જો તમે લેડીઝ વેર નું એક તમે ખાસ મહત્વનું તમે એ જોશો ને કે જો કઈ કોઈ પ્રસંગ પાત આપણે પહેરવું હોય ને તો અત્યારે લાઈટ વેટ ના જ કપડાં લેવાય છે કોઈ હેવીમાં લેતા નથી તમે પાંચ હજાર નો ડ્રેસ જો તમારા સિસ્ટર ના મેરેજ હોય તો કોઈ ના ભ પહેરે છે મેરેજ માં એક વાર તમે વસ્તુ ખરીદી પાંચ હજાર ની લઈ લીધી પ બીજી વાર પહેરવાની તમનેઈચ્છા જ ન નથીું હવે કપડાે પને તમારે જવું ક્યાં છે એના કરતાા બને ને ત્યાં સુધી લાઈટ ટટ લઈને તો આપણને સારું
એ તો તમે એકદમ સાચું કીધું અને આપે લેડીસ લોકોને એક તો પ્રોબ્લેમ હોય જ છે કે આ તો મેં પહેરી લીધું હવે એ તો મારી પાસે જૂનું થઈ ગયું બીજું પહેરવા માટે કઈ છે જ નહી આટલા બધા કપડા હોય તો પણ બીજી વાર પેરવાન થાય તો ત્યારે કઈ હોય જ નહી એટલે લેડીઝ ને એ મોટો પ્રોબ્લેમ છે છે
હા અને બીજું તમે ઈ જોશો કે લેડીસને તમે અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ છે કે ભાઈ મેરેજ હોય તો ત્રણ ચાર દિવસ ન પ્રસંગ હોય હલ્દી ની રસમ હોય મંદીની રસમ હોય દાંડિયા નાટ હોય તો બધામાં તમે અલગ અલગ વે લેડિસ ફેરના કપડા અલ અલગ અલગ અલગ કપડા તમારે રાખવા તો ખ ને તમે લઈને આવો કરો પહેરો પછી તમારે થાય અને એક વાર પહેર બીજી વાર મ થાય નથી પહેરવા હ એક વાર પ લીધા આના લગ્નમાં લગનમાં કેટ વાર પહેરવા
હા એ તમે એકદમ બરોબર કીધું એક વાર પહેરી લીધા પછી આપણે કપડા જ બીજી વાર પહેરવાનો ગમે કે આ તો મેં હમણાં જ પહેર્યા હતા હવે કઈક નવું પહેરવું જ ન ઉ પહેરવાનું મન થાય હર વખત તે કઈ પ્રસંગ હોય ને એટલે એક વાર પહેરેલું તો ને ગમે જ નહી
હા સા અને એટલે જે એમ કે છે ને કે જો તમારે લેવું હોય ને તો તમે જેમ કે રનિંગમાં પહેરવાની તમે કુર્તી લેતા હો કે ભ તમારું બે મહિનામાં તમા ત્રણ મહિનાનું જેટલું બજેટ છે ત્રણ મહિનામાં તમે ત્રણ કુર્તી લે ભલે પાંચસો વાળી લ લો એ તમે છ મહિના પહેરો તો તમાર અસર છે પૈસા તમારા લાઈટ વેટ ની લ લો તમે અલગ અલગ બે ત્રણ મહિને બે ત્રણ મહિને કે છ મહિને અલગ અલગ શોપિંગ કરો તો તમારી પાસે કુર્તી નો ભી સંગ્રહ ન થાય અને પેરાય જાય અને ફેશન ની ફેશન એ આવતી જાય આવતી જાય
બરોબર કીધું તમે લેડીઝ વરમાં આપણેે જોયને તો અત્યારે અ કુર્તી આ શોર્ટ ટોપ ને એ તમે કીધું ને એ અત્યારે બહ હાલે છે અને છોકરીઓ પહેરે છે એટલી કોલેજમાં કે આપણે મુસાફરીમાં જોઈ કે એ આપને પહેરવામાં પણ સરળ હોય છે બીજું આપડે સાડી કે કે પણ પહેરવામાં પણ એટલી વાર લાગે જોકે આપને પહેરીને પછી તો ગમે જ પણ પહેરવામાં એટલી વાર લાગે અને સંભાળવી અઘરી પડી જાય
હા ભારતીય નારીની તો શોભા છે ભાઈ સાડી તો સાડી વગર તો બધા અધુરા છે એટલે આપડા ઘરે પ્રસંગ હોય કે કોઈના ઘરે પ્રસંગ હોય જેમ કે રાંદલની ગોયણી થયા હોય કે કોઈ અમસ્તુ આપને નિિયાળ તરીકે જમાડ હોય તો એમાં જો આપ સાડી પહેરી જાય તો આપ આપ શોભામાં ચાર ચાંદ લાગી જાય છે કે ના ભાઈ આ ભારતીય સાડીને તો પેલ પોશક સાડી છે અને સાડી પહેરી એ સારી છે હા
પણ પહેરવી સંભાળવી એ પણ થોડીક અઘરી પડી જાય છે કાયમ ના પેરતા હોય એટલે થોડુંક અઘરું પડે બાકી તો ટેવાઈ જાય એટલે વાંધો ન આવે
હા અમુક લોકો જોવ તમે દરબાર ની કા આ જાતિ છે એ લોકો માં એ લોકોને ઘરમાં ભી ત્રણસો પાસઠ દિવસ સાડી પહેરવાની ભલે તમે બાર ફરવા ગયા હો તો તમે ડ્રેસ જે કુર્તી કે ને ઉપયોગી તો બાકી તમારે ઘરમાં ચાલુમાં જે કાર્ય કરવાનું એમાં તમારે સારી પેરવાની ભલે ગરમી હોય શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ગમે તે ઋતું હોય એ લોકોનો પોષાક એ સાડી એટલે સાડી જ હોય
હા ખરી વાત છે તમારી પણ આપડે લોકો જો બદલતા બદલતા કપડાં પહેરે ને એટલે આપણને સાડી પહેરવી પછી અઘરી પડી જાય રનિંગમાં આપણે ડ્રેસ પહેરતા હોય બહાર જવું હોય ત્યારે જીન્સ પહેરી લે વરી આમ જવું હોય તો વરી અ નાઈટ ડ્રેસ પહેરી લે ઘરમાં ઘરમાં હોય ત્યારે ને ક્યારેક પ્રસંગો પાતા આપડે સાડીને એવું પહેરવાનું થાય એટલે થોડુંક ચટપટું લાગે આપને પહેરવામાં નેમ
હા ના ના એટલે તો કેય ભાઈ લેડીસ બની તો એટલી બધી વેરાયટીઓ આપી છે ને ભગવાને કે તમે જેટલું પહેરો એટલું ઓછું સુ જેટલી ફેશન નીકળે એટલી ઓછી છે આવ આજે આ ફેશન નીકળી આજે આ લઈને આવ્યો હોય તો કાલે ફેશન બદલાઈ ગયું અઠવાડિયા પછી તો કંઈક નવું જ આવી ગયું હોય ફેશનની ની કપડાંની તો કઈ હોય જ ની
હા સાચું કીધું લેડીઝ વેરમાં તો આજ આજકાલ બધું નવું નવું જેટલું નીકળે એટલું ઓછું જ બધું અલગ અલગ જ આપ આપણને જોવા મળે ને જે આજકાલના તો કપલ સેટની ફેશન છે બધાએ પોતપોતાની રીતે કપલ કપલ બધા સેમ સેમ મે ચિગં કરતા હોય એવા કપલ સેટ મળે જ એવા ડિઝાઇન કરાવે એવા
સાચી વાત છે સાચી વાત છે પ્રસંગો પ્રસંગ જોવો ને હસબન્ડ વાઈફ ને છોકરાઓ પોતાના ત્રણે ઓળખાઈ જાવ કા એક ફેમિલી ના છે.
હા બધાને સેમ કલર ને સેમ કાપડમાંથી બનાવેલા ડિઝાઈન કરેલા હોય
લાવ એટલે ખબર પડી જાય કે આ પતિ પત્ની છે આ એનો છોકરો છે ઓળખાણ દેવાની જરૂર જ ન પડે કપડા ઉપરથી ખબર પડી જાય છે કે એક જ ફેમિલી ને એક જ પરિવારના છે.
એ વાત તો તમે સાચી કીધી લેડીઝ વેરમાં આપણે જોતા હોય અમુક ચોલી જોય હોય અલગ અલગ હેવી બ્રાન્ડના જેમકે દુલ્હનના જોય તો દુલ્હન અ આ દુલ્હન માટે એના દુલ્હનનું‌ જે ટેગ હોય આની દુલ્હન એમ નામ લખ ખેલું હોય એને ટેગ મારેલું હોય હા અને જે ભત્રીજી હોય તો આ દુલ્હન કી ભતીજી મામાકી લાટલી એવું બધું અત્યારે તો ફેશન આવી
ભેસ અને મામાથી ભાનજી કઈક ને કઈક અત્યારે બે કેટ ફેશન કાઢવો એટલા ઓછા છે છોકરાઓ ના કપડાઓમાં અને નાના છોકરાઓ કપડામાં તમે જો કેટલી ચોઈસ આવી ગઈ છે તમારે નાના છોકરાને શું પહેરવું પ્લાઝો પહેરાવો જીન્સ પહેરાવી ચડો પહેરાવો શોર્ટ પહેરાવો સ્કર્ટ પેરાવો કરી ફ્રોક પેરાવુ હા હાફ મેની સ્કર્ટ પહેરાવવું કે તમે પ્લાઝો પહેરાવો કે શોટ કેપલી પહેરાવો કે હેરમ પહેરાવો કે તમે નાના છોકરામાં બી કેટલા બધા કપડામાં ચોઈસ કરવાનું હોય છે કે તમારા છોકરાને તમારે શું પહેરાવું છે એટલે લેડીઝ વેરની આઈ ટમો તો એટલી બધી છે કે આપડે બી કન્ફ્યુઝ થઈ જાય આપ માટે સિલેક્ટ છોકરા માટે લેવામાં આપણેે કન્ફ્યુઝ થઈ જાયીએ એના માટે શું પસંદ કરીએ આપણે
એકદમ તમે સાચું કીધું અત્યારે લેડીસ વેરમાં તો ખજાનો થઇ ગયો કે આપડણે જેટલું જોયે એટલું ઓછું પડેને શું ગમાડુને શું ન ગમાડુ એ બધું અઘરું પડે
હા એટલે કન્ફ્યુઝ થઈ જશે આપે કે શું પસંદ કરું શું ન આઈટમ એટલી બધી નીકળી છે અને નાના છોકરો ના તો કપડા તમે જોશો ને તો જોયા ભેગા ગમી જશે આપને કે ના ના ઓ પ્રસંગ છે એ મેદી છે મેદીમાં આ પેરાવસે હ હલ્દીની રસમ પેરાવસે મેરેજ છે તો મેરેજમાં આ પહેરવ એટલે એમાં તો આપડે વાંધો નથી પણ અ રનિંગ કપડાં પહેરાવામાં બી છોકરાઓને જો કેટલી ચોઈસ નીકળી છે કે તમારે શું પહેરવું ફ્રોક પહેરાવું કે સ્કર્ટ મીડી પહેરાવવા પ્લાઝો પહેરાવો કેટલી પહેરાવી શોર્ટસ પહેરાવવા ચડા પહેરાવા અત્યારે રનિંગમાં પેરવાના બી કપડાની એટલી બધી પસંદ થઈ ગઈ છે કે તમારે જે પસંદ કરવું હોય છોકરાને પસંદ કરીને પહેરાય શકો અને ગરમીમાં તો છોકરો બને ત્યા સુધી ચડ્ડા પહેર વાનુ પસંદ કરે છે.
હા નાઇટ ડ્રેસમાં એમાં જ વધારે એ લોકો ને મજા આવે
હા એ જ ને એ લોકોને પાછું ગમે એવું ખરું કે ભાઈ ગરમી એટલી બધી છે અને છોકરાઓને તો પસીનો શું થાય રમવાવામાં કઈ ખબર જ ના પડતી હોય એટલે આપડે આપણે જવાબ ના જ કપડાં એને કેવું પડે કે ભાઈ ગરમી છે તો તું અત્યારે ચડો ટી શર્ટ પહેર નાઈટ ડ્રેસ પહેર કે ફરોક પહેર પેટીકોટ પહેર એવું બધું ફેરવાની સલાહ દેવી પડે આપડે
હા
લેડીસ લેની તો આઈટમ ની વાત જ ના કરો શક્યો બાકી શાંતિ ને હે ને સારું સારું ચલો પછી નિરાતે કરીયે વાત
હા ભલે ત્યારે આવજો. હા.